હલો.
જય શ્રી કૃષ્ણ ભાઈ.
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ કેમ છો.
બસ ભાઈ મજામાં છું તમે કે છો.
પણ મજામાં છું ભાઈ.
આજે આપડે. હમ થેંક્યૂ ભાઈ મોસમ. વરસાદ નું મોસમ થઇ ગયું છે. આજે આપડે વૃક્ષોનું મહત્વ વિષય પર ચર્ચા કરીએ શું બોલો છો.
બહુ જ સુંદર વિષય છે ભાઈ મારો મતે વૃક્ષો આપણા જીવન માટે. અમૂલ્ય ભેટ છે.
હમ સાચું કહ્યું જો વૃક્ષ ન હોત તો પૃથ્વી પર જીવન. શક્ય ના હોત.
હા હા. શો. ઓક્સિજન આપે છે. જે શ્વાસ લેવા માટે જરૂરી છે.
ઉપરાંત વૃક્ષો. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ પણ. શોષી લે છે.
બરાબર તેથી હવાનું પ્રદુષણ. ઓછું કરવામાં પણ વૃક્ષો મદદ કરે છે.
હમ ઉપરાંત વૃક્ષો હવામાં રહેલા કાર. બરાબર વૃક્ષો આપડે બીજો શું ફાયદો આપે છે તને ખબર.
હા હા વૃક્ષો આપડને આવી. ફૂલ ઔષધિઓ લાકડું છાંયો. અને વરસાદ અને એવો બહુ બધા ચીજો છે. જે આપણને અ વૃક્ષોનો મહત્વનો ફાળો છે.
ઉનાળા માં કોઈ મોટા વૃક્ષની. નીચે બેસવાની મજા જ અલગ હોય છે.
હા વૃક્ષો કુદરતી ઠંડક કાપે છે. અને જયારે પણ બહુ ગરમી હોય ને. અને આપણેે વૃક્ષો ના નીચે બેસી જાય તો એ ગરમી પણ ઘટાડે છે.
હમ હા અને મનને આનંદ પણ આપે છે એકદમ. નેચુરલ હવા અને એમ એકદમ. વૃક્ષો કુદરતીને ઠંડક આપે છે અને ગરમીમાં. ગરમી તું ભાઈ ઘટાડી દે છે એકદમ મનને આનંદ આવી. જાય છે ઘણા પક્ષીઓ પણ. વૃક્ષ પર વૃક્ષો પર પોતાના માં માળો બનાવે છે.
સાચું સાચું વૃક્ષો ઘણા પ્રાણીઓને અને પક્ષીઓ નું ઘર છે.
હમ આજકાલ મોટા પ્રમાણ હમ. મોટા પ્રમાણે વૃક્ષો કાપવામાં આવે છે.
હા ભાઈ યા છે. ત્યાં પણ તમે જુઓ. આજે. બાબત છે. હા જય્યારે થતા જાય. ત્યાં વરષો વગાડે છે.
હમ્મ તો સાચું કીધું ભાઈ ગ્રુપ આજે આજકાલે ગુપાપ કાપીને બિલ્ડિંગ લોકો બનાવી દે છે બહ વૃક્ષોકડ કાપાય છે. તેના કારણ કે વશ્ હમ્મ
બોલ્લી
કો કો
હ હા અને વરસાદની ઋતુમાં પણ ફેરફાર જોવા મળે છે.
હા એ તો સારું આપડે વૃક્ષો બચાવવા શું કરી શકીએ
દરેક વ્યક્તિ એ દર વર્ષોમાં ઓછામાં ઓછું એક વૃક્ષો વાવવો જોઈએ. આપણને જો એવું ધ્યાનમાં રાખવાનું છે. કે આપણા ભારતમાં કેટલા લોકો છે એકસો ચાલીસ કરોડ લોકો છે. જો દર વ્યક્તિ અ વર્ષમાં ખાલી એક વર્ષ પણ એક વૃક્ષ વાવે ને તો એક સાલમાં એ એકસો ચાલીસ કરોડ વૃક્ષ આખા ભારતમા વવાઈ શકે એ પર્યાવરણ માટે અ ખૂબ જ ઉપયોગી છે.
હમ એનાદી હા અને વાવેલા વૃક્ષની સંભાળ પણ રાખવી જોઈએ.
બિલકુલ બિલકુલ ભાઈ માત્ર વૃક્ષ વાવવાથી કામ પૂરું થતું નથી.
ગ વગેરે શાળાઓમાં પણ વૃક્ષ વૃક્ષ રોપણ કાર્ય મ યોજના જોવા મળી મળ
હા તેનાથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત
હમ શું વર્ષો આર્થિક રીતે પણ મહત્વના છે.
હા હા ઘણા લોકો ફળોની ખેતી ઔસધ્ય છોડ. અને લાકડા ના વેપાર સાહ દ્વારા રોજગાર મળે છે. એટલે વૃક્ષો ખાલી સહત અને પર્યાવરણ માટે જ નહી પણપસ્ય માટે પણ જરૂરી છે.
હમ એકદમ સાચું કયું ભાઈ
છે. શહેરોમાં વૃક્ષો ઓછા કેમ થઈ રહ્યા છે તમને ખબર છે કે
જો હા હા ભાઈ શહેરોમાં હવે શું ચાલી રહ્યો છે. વૃક્ષોને કાપી દીધ અને તે વૃક્ષોની જ ર છે જેનાથી. અ પૈસા મળે છે પણ એ એક ધ્યાન નથી આપતો ભવિષ્યમાં એને અને તે જ ઓક્સિજન નહી મળશે બહ તકલીફ આપશે એ શહેરીકરણ નવા રસ્તો અને ઈમારતો બનાવવા માટે આપણા શહેરોમાં ઘણા વૃક્ષો કાપવામાં આવે છે.
હમમ બે તેનાથી લોકો બીમાર પણ બો પડે અ જોવા જ ની મળે એ તો સાચું જ કીધું ભાઈ. જો તો શહેરોમાં વધુ બગીચા અને લીલા વિસ્તાર બનાવા જોઈએ.
હા જેથી લોકોની શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણ મળી શકે.
હમમ. શું બાળકો પણ વૃક્ષો બચાવવામાં યોગદાન આપી શકે છે?
હા, જરૂર આપી શકે. તેઓ વૃક્ષો વાવી શકે અને જયારે વૃક્ષો વાવે એના પછી એને દરરોજ પાણી આપી શકે. અને બાળકો અન્ય લોકોને પ્રેરણા આપી શકે. કે આપણે એક વૃક્ષો વાવવાથી કેટલા પર્યાવરણને મદદ કરે છે અને તે પર્યાવરણથી આપણને પણ બોવ જ મદદ મળે છે કારણ કે આપણને ફળ, ફૂલ છાયા અ ઓક્સિજન બો બધી ચીજે એવા
હા, એ તો સારું કીધું ભાઈ મને લાગે છે કે દરેક જમ જન્મ દિવસેના એક વૃક્ષો વાવવું જોઈએ આપડે પણ. તને શું લાગે?
વાહ વાહ, ભાઈ આ તો તારું ખુબ જ સુંદર વિચાર છે. જો આપડે પોતાના જન્મ દિવસ પર એક વૃક્ષ વાવીએ. તો અ જે વૃક્ષથી આપણને અ આશીર્વાદ પણ મળે. તે વૃક્ષ આપણને ભવિષ્યમાં મદદ પણ કરે.
હા અને લોકોને પણ અ મદદ થાય તેનાથી.
એ સૌથી મો
હમમ વૃક્ષો વૃક્ષો વગર પૃથ્વીનું ભવિષ્ય જોખમમાં આવી શકે છે.
હા.
હમમ. તેથી આજે પર્યાવરણ બચાવવા માટે પ પગલા ભરવા જરૂરી છે. હમમ એતો છે. હમમ. તમને શું લાગે છે વૃક્ષ વૃક્ષો તો બો કપ્યા કરે આજકલ. એને મારે બચાવવું જોઈએ ની તો આ આગે જાય ને આગે જઈને આપડો ભવિષ્ય બો ખતરોમાં થઇ જાય.
ન હોવાથી માણસોને ખાવા માટેની રેય. અને જો ખાવા માટે ના હોય તો માણસો
સાયકલ છે તે.